જય શ્રી કૃષ્ણ દમમે
હા બધા મજામાં તમે કેમ છો?
હા હું પણ મજામાં છું ને હમણા તો ઘરે આરામ કરી રહ્યો છું કારણ કે હવે તો ચોમાસું સિઝન ચાલી રહ્યું છે. એટલે તો મને હણાં ખાવાનું ખૂબ મન થાય જેમ કે આપણા ચોમાસાની સિઝનમાં તમને ખબરશે કે જે ભજીયા આપણા ઘરે બને છે. એ ખુબ આપડે આ ચોમાસાની સિઝનમાં ખાવાની મજા અલગ જ આવી જાય છે અને આપડે ચોમાસાના સિઝનમાં જો આપણે ઘરે જો મેગી બનાવીએ અને જો વરસાદ ધીરે ધીરે પડતો હોય તો કેટલો આપણને સારું કેટલું આપણને મસ્ત લાગે છે, કારણ કે ઘણા બધા લોકોને આવુ મેગી છે પછી ચોમાસા સીઝનમા ભજીયા, વડા ખાવાની ખુબ મજા કરે મજા આવે છે, કારણ કે આપડા જે ગુજરાતમાં આવી બધી વાનગી છે. જેમ કે આવા વાડા છે, ભજીયા છે, પહી ફાફડા જલેબી છે એ ખૂબ પ્રખ્યાત છે. એટલે કે આપણે ગુજરાતની બધી વાનગીઓનો આપણે ટેસ્ટ માણવા જોઈએ કારણ કે આવા બધા નાસ્તા આપણે કરશું તો પછી આપણને ને બ ખૂબ મસ્ત લાગે કારણ કે આ નાસ્તા આપણા ગુજરાતીઓને પ્રખ્યાત છે અને મારા ઘરે મોસ્ટલી એમ તો ખૂબ ઘરે જ બનાવે છે કારણ કે બહારથી બહુ ઓછું લાવે છે અને આપણે ઘરે જો બનાવીએ તો આપણા ટેસ્ટ પણ અલગ અલગ જ હોય છે ને આપણે ઘેર નુ વધારે ખાયએ તેટલું આપણા માટે સારું છે કારણ કે આપણેે બહારનું જેટલું વધારે ખાશું તેટલું આ શરીર માટે ખરાબ છે, એટલે બાકી તમારે એ જ કેવું છે કે જે આપણા દેશના ઘણી બધી વા પંખીઓ છે, જેમ કે આમ તમને કીધું કે નાસ્ સ્તામાં ફાફડા જલેબી બાકી એ ખૂબ ફેમસ થઈ ગયું છે, બાકી તમે નાસ્તામાં આવું બધું ખાવ છો કે પછી ઘરનું જ ખાવં છો એમ
નહી અમે નાસ્તામાં ખુબ જ પો પૌષ્ટિક આહાર ખામ કેમ કે વિરાટ કોહલીને બધાથી વધારે ફેન શ કહીએ ને કેફિટનેસ પર ખુબ જ ધ્યાન આપે અને વ બહાર નુ તળેલું કે એવું ના ખાય અને એ હા ગુજરાત ની વાનગી ખુબ જ પ્રખ્યાત છે, જેમ કે ખાખરા, ઢોકળા, ખમણ ઈડલી આ અને અને અ ઘણી ઘણા પ્રકારની વાનગીઓ મળે છે. કેમકે સુરત નો લોચો ફેમસ છે, જેમ કે આને ગુજરાત કે અન્ય આપરે ભારતનું ખુબ જ વધારે ફેમસ છે ભારતમાં આ કાશ્મીર માં કાશ્મીરી કાવોથી માંડીને અને અન્ય ઘણી બધી પ્રકારની અ પીવાની વાનગી કે તે બહુ ફેમસ શ
હા ભાઈ એટલે કે આપણા ભારત દેશમાં તો ઘણા બધા શહેરોમાં ઘણા બધા રાજ્યોમાં ખુબ પ્રસિદ્ધ છે. છે આપણા ગુજરાતમાં તમે જાણો છો કે ઉબાડ્યું છે, પછી ઊઢિયું છે, પછી આ રસ પુરી છે એ ખૂબ ફેમસ છે અને આપડણે એ સીઝનમાં ખાવું જોઈએ બાકી તો મુંબઈ શહેરમાં તમને ખબર હશે કે જે મુંબઈના જે વડાપાવ હો છે તે ખૂબ ફેમસ છે અને ત્યાં જઈને આપણે વડાની ખ વડાપાવ જો નહીં ખાયા તો પછી શું આપડે ત્યાં જઈને મતલબ જ હી બધા લોકો ત્યાં જઈને બધા વડાપાવ ખાય છે છે અને ત્યાંનો ઘણા બધા ઘણા બધા લોકો વેચે છે પરંતુ ત્યાં એક જગ્યા ટેસ્ટ છે ત્યા અલગ જ હોય છે તરત મુંબઈ માં પણ આ જે મડાવાઓ છે તે ખુબ ફેમસ થયું અને પછી આપડા ગુજરાતીઓ પણ એ અપનાવી લ અનેને આપણા ગુજરાતમાં જે સુરત શહેર છે તો તમને ખબર છે સુરતમાં ઘણા બધાની વિવિધ પ્રકારની વાન જી બનવા માં આવે છે એટલે કે વેફર માટે તમને ખબર ચપ્ પણ બનાવવામાં આવે છે આપણા અમારા જે હું જ્યાં રહું છું જે ગામમાં જે ગામ નજીક શહેર છે ત્યાં પણ લોડસ જે બધા લોકો બનાવ લી ગયા છે કારણ કે સુરતીઓમાં ઘણા બધા પ્રકારનું એ બધી વેરાયટીઓ લોકો લાવે છે શું ગ્રાહકને ભાવું જોઈએ તે પ્રમાણે એ લોકો બનાવે છે અને સુરતીઓમાં તો જે લોચો હોય છે તે લોચો ખૂબ ફેમસ છે મે પણ સુરત જાઉં તોછીં આ લોચો ખાઈને જાઉં કારણ કે સુરતમાં લોચો ખૂબ ફેમસ છે અને લોચો આપણે ખાઈએ તો તો મજા આવી જાય બાકી તમે જો સુરત કશે ગયા હો બ પછી આ લોચો નેું બધુંાધેું હશે કે ખાધેલું
હા લોચો ખુબ જ ફેમસ છે હું એક વાર પહેલામાં પહેલા તો અમારે ત્યાં એક ક્રિકેટ ટીમની ટીમ બારકોમતમાં યોજાઈ હતી અને ત્યાંના અમે જારે જીત્યા હતા ત્યારે પહેલી વાર અમે ત્યાંના લોચવા ખાધો પછી અમે સુરત જય્યારે પણ જાય ત્યારે અને લોચો ખાય છે એ બધી યાદો લોચા સાથે અ ઘરેલી પેલું છે તમે બી એજ બાર કોમર્સમાં હતા અને આપડે પણ સાથે જ ખાધેલો હતો અને તે ખુબ જ આનંદ લાગ્યો કે લો કે જેમ કે ચાઇનીઝ વસ્તુઓ પણ ઘણી બધી ફેમસ છે જેમકે તે મોમોજ થી માંડીને અન્ય પ્રકારની વાનગીઓ ખુબ જ ફેમસ છે અને આ આસામની ચા થી માંડીને અને અન્ય ઘણા પ્રકાર ન વસ્તુ ખુબ જ ફેમસ છે અને જેના કારણે આપણને ખુબ સારું લાગે છે તમે કયા કયા પ્રકારની વાનગી ઉભાવ
હા હું તો આપડે તો ગુજરાતી છે એટલે આપે મોસ્ટલી તો આપણા ઘરે જે દળ ભાત બને છે તે તમને ખબર જ કેટલું સરસ અને કેટલું મસ્ત લાગે છે કારણ કે ગુજરાતી ન દાળ ભત જો બધા લોકો ખાય તો બધા લોકોને પણ ખૂબ ગમે છે કારણ કે આપણા ગુજરાતીઓના દાળબત્ મોસ્ટલી બનાવે છે અને ઘણા બા લોકો લોકો એ ભાવે જ છે કારણ કે આપણા જયારે આપણે ગામડાઓમાં કશે પણ આવા લગ્ન સઝન હોય તો આપણા જયારે પણ આમદાર ભટ્ટો હોય છે ને આપણા મોસ્ટલી ઘણા બધા મોટા મોટા લોકો પણ આપણા ગામડાનું જે દાળભટ હોય છે તે ખાવા આવે છે કારણ કે આપણા ગામડાનો ટેસ્ટ અલગ જ છે એમ એટલે કે આપડા ગુજરાતીઓ માટે દારભત છે પછી છાસ છે પછી આ થેપલા છે એ ખુબ ફેમ ફેમસ છે કારણ કે નાસ્તામાં તમને ખબર છે કે ઠેપલા છે કે પછી ઘઉંની રોટલી છે ખુબ ફેમસ છે અને આજકાલના ઘણા બધા લોકો બધા જમ તો મોસ્ટલી બધા લોકો ખાય જ છે એટલે આપ જે ગુજરાતીની વાનગી તો ફેમસ છે પરંતુ આપડે બીજા જ શહેરમાં જઈએ જેમ કે એ જોઈએ તો દિલ્હી દિલ્હીમાં તમને ખબર જ હશે કે ત્યાંના એવા ચાઊમીન બહુ ફેમસ હોય ચઉમીન મીસ કે મોમો મોમોઝ ત્યા ખુબ ફેમસ હોય છે બીજું એમ કે આપડે ઘણા બધા સમઈએ તો આપડણે ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ અને વિવિધ પ્રકારના આપડે ભત ખાવું જોઈએ અને બધા પ્રકારની વાનગી ખું જોઈએ બાકી તમારે શું કેવું છે એના વિશે
હાં ગુજરાત માં પણ ઘણા પ્રકારની વાનગી હોય છે જેમ કે ખમણ ઢોકળાથી માંડી ઈડલી સાંભર અને અન્ય પ્રકારના દેશો એટલે અન્ય રાજ્યો માં પણ ઘણી વાનગી હોય જેમકે હૈદરાબાદ ની બિરિયાની એ વર્લ્ડ ફેમસ બિરિયાની છે અને ત્યાં લોકો ખુબ જ ખાવા જાય છે એને અન્ય પ્રકાર ન વાનગીઓ પણ બહુ ફેમસ છે જેમ કે રાજસ્થાન ન ગાવા એટલે ગાવા કાબા ગેહું કે એનો એટલે તે ખાવાની ખુબ જ મજા આવે છે આ અને આ અન્ય પ્રકારની મીઠાઈ પણ ખુબ જ ફેમસ છે અને બનારસના રસગુલ લા થી માંડીને અ કે આ કે બંગાળ બંગાલના અન્ય પ્રકારના મીઠાઈઓ કે તે ખૂબ જ ફેમસ છે. અને જેના કારણે આપણને ખૂબ સ્વાદ લાગે છે.
હા ભાઈ એટલે કે તમે કીધું કે જે બંગાળમાં તો ખુબ રસગુલ્લા ખુબ ફેમસ હોય છે અને ત્યાં જે રસ ગુલ્લા બનાવવામાં આવે છે તેને અલગ જ પ્રકારમાં બનાવામાં આવે છે કારણ કે જે મોસ્ટલી આપણે ઘરે બનાવીએ છીએ તેનો સ્વાદ એ લોકો જેવું આવતું જ નથી એમ એટલે કે ત્યાંના જે એ લોકો શું એ અંદર લોકો શું શું લાખે છે ઈન્ગ્રીડિયન્ટ્સ તે અલગ અલગ હોય છે એટલે કે બંગાળના જે મીઠાઈ હોય છે ખૂબ ફેમસ હોય છે કારણ કે આપણા જે સુરતમાં તમે ખબર જે ઘારી હોય છે તે પણ ખુબ ફેમસ છે અને ઘણા બધા લોકો આપણા સુરત શહેરમાં પણ ઘણા બધા કારણ કે એટલે કે બધા દૂર દૂર મથી આવે છે અને ઘારી એ જે મીઠાઈ છે ખાય છે એમ કે આપણા ગુજરાતીઓમાં બીજું એવી મીઠાઈમાં કાજુકતરી કાજુકતરીમાં પણ ઘણા બધા લોકોને ભાવે છે ખુબ બધા લોકો આનંદથી ખાય છે કારણ કે કાજુકતરી એ ખુબ મોંઘી છે ને સારી પણ છે પરંતુ ઘણા બધા લોકો ખાય જ છે એટલે આપણેે ગુજરાતીને આવી બધી વાનગીઓને આપણે ખાવું જોઈએ. બાકી તો અમારે જે પણ બધું વાનગી હોય છે ગુજરાતની જેમ કે દાળભાત છે, છાસ છે પછી આવું આવે રીંગણ એટલે સેવ ટમાટરનું શાક કે પછી રીંગણ બટાકાનું શાક એ આપણે ઘરે જ બનાવું જોઈએ મોસ્ટલી બાકી એટલે બહારથી ખાવાનું ટાળું જોઈએ કારણ કે બહારથી આપણે ખાશું તો પછી આપણને ઘણા બધા પ્રકારની બીમારીઓ થઈ જાય છે. બાકી તમે આ ગુજરાતીમાં એમાં એટલે તમે ગુજરાતી જ છો એટલે તમે તો જે જેમ કે જે ઉબાળિયાની સિઝન આવે છે એટલે તમે તમારી ઘરે પાડો છો કે પછી તમે બહારથી જ લાવો છો ખાવા હારુ?
નહીં નહીં અમે તો પ્રોપર ઘેરે જ પાડીએે કે જેના જેના લીધે અમે પ્રોપર પ્રોપર મસાલો બનાવ્યા તીખું તરેલું ખાઈ અને ઉબાળિયુ પાડવામાં ખુબ જ મજા આવે છે પહેલા તો માટલું મૂકવાનું પછી એના લીધે ખુબ સ્વાદ આવે છે. કે અમે કુકરમાં ને એવું મુકતા નથી અમે પ્રોપર માટલામાં આ આગ સલગાવીને હલગાવે છે એટલે બ રહેલું થોડુંક અને તેના લીધે ખાવાની ખુબ જ મજા આવે છે અને ગુ અને આદિવાસી ખાવાનું પણ ખુબ જ સારું હોય છે જેમ કે તેઓ ભડકું પીતા હોય ત્યારે માના પડલા હોય ત્યારે ભડકું ખુબ જ સારું લાગે છે અને અને હ તે ખાવાનું પણ ખુબ જ સારું હોય છે પછી ટામેટાનો રસો અને ખીચડી એ મન તો બહુ ભાવે છે એ જ બધાની બેસ્ટ લાગે છે અને કઈ પણ એ ની ભાવે તો એ બો બેસ્ટ લાગે અને તમને કયા પ્રકારની વાનગીઓ ગમે?
હા મને તો તમે અમડે મેં તમને કીધી રીતે બધા જ પ્રકારની વાનગી ગમે છે મોસ્ટલી અમાર જે ઘરે બનાવે તે જ મેં હું ખાાવં છે કારણ કે ઘરનું આપણે ખાવું જોઈએ. બાકી તો આપણા ઘણી બધા પ્રકાર આપણા ભારત દેશમાં વિવિધ પ્રકારની વાનગી છે એ આપણે એટલે કે ઘણી બધી વિવિધ વાનગી છે આપણે ક્યારેય બધી ખાઈ નહીં શકું કારણ કે તે શહેરોમાં જે તે પ્રકારની પ્રખ્યાત જે વાનગી હોય છે તે ખાવું જોઈએ કારણ કે ઘણા બધા શે માં કોઈ પણ વાનગી એમ તો ફેમસ હોય છે પરંતુ જે સુરત શહેર છે તેમાં તો જે પણ એટલે કે જે કોઈ પણ વસ્તુ માથી એ લોકો નવી નવી વસ્તુ બનાઈ દેય છે અને ઘણા બધા લોકોને ભાવે પણ છે કારણ કે જે એ લોકો એટલે કે સમોસા માટે પણ અન્ય પ્રકાર લોકો વસ્તુ બનાવે છે બાકી જે આપણે તમને કીધું કે જે ચીપ્સ ચિપ્સમાંથી પણ લોકો જે નવું અમણા શોધ્યું છે લોડેડ ચિપ્સ પણ લોકો બનાવી છે એટલે કે એ લોકમા આ નવા નવા પ્રકારની યુનિક આઈડિયા આવે છે અને જે ગ્રાહકોને ભાવે છે તે પ્રમાણે એ લોકો બનાવે છે. બાકી તો એ જ છે એટલે ગુજરાતીઓ આમ તો વાનગી બધું ફેમસ છે અને ગુજરાતીઓ આપડે છે એટલે આપડે તો ખુબ સારી રીતે માનવું જોઈએ કારણ કે ગુજરાતમાં જે બધી વાનગી હોય છે તે મોસ્ટલી હેલ્ફુડ હોય છે એટલે કે જે ઘરની જેમ કે તમે આપણે જે દાળભાત ખાવાથી પણ આપણા શરીરના હેલ્થ સારી રહે છે. અને જે સેવટમાટરનુ શાક છે એકદમ નેચરલ અને ઘરે બનાવે હોય તો આપણા મને ખુબ ગુણકારી કહેવાય અને જે ખીચડી છાસ આપણે ખાશું તો આપણા શરીર માટે ખુબ સારું છે બાકી તમને કોઈ વાર અવે કોઈ વાર માંદા પડ્યા હતા ત્યારે ખીચડી અને એટલે ખી સાદી ખીચડી તમે ખાધી હશે ને!
હ, મેં ખીચડી એવું જ ખાધું મે તમે પહેલા કીધું કેમ કે આદિવાસી ખાવાનું એ ખૂબ જ સારું હોય છે અને તે હેલ્થ માટે ખુબ જ સારું હોય છે આ આ પછી ઉત્તર પટે નું લીટી ચોથા કે હું કે તે ગુડગો લાડુ આવે અને તે તે બધ તે બો ખાય છે અને તેના લીધે હમ તે બી પણ ખુબ સારું પણ લાગે છે અને અને અન્ય ઘણા પ્રકારના ખાવાનામાં સારા લાગે છે અમારા ખેરગામમાં તો ઘણા પ્રકારની વાનગીઓ મળે છે જેમ કે અ ખમણ ઢોકલા થી માંડી ને ઈડલી સાભાર થી માંડીને મોમોઝ થી માંડીને ચાઇનીઝ સે માંડી ને પછી કોલ્ડ કોફી કે બર્ગર પીઝા પીઝા પછી અન્ય ઘણી પ્રકારની વાનગીઓ મળે છે જેમકે ઢો ઢોસા ને એવું ખુબ જ મળે છે અને જેના કારણે આપણને ખાવામાં ખુબ જ મજા પણ આવે છે કે અને આપણે આગળ પણ જ અ ખાવા ખાવાના વિશે વાત કરીશું અને સાથે જ ખાવા પણ જાશું
હ હા ભાઈ સારું આવે થી તો ઘણી બધી પ્રકારની વિવિધ વાનગી આવશે તેના વિશેે આગળ વાતચીત કરીશું સાથે આપણે ખા તવાજસ
હા